કેમ છો?
હઓ મજામાં.
એમ શું ચાલે છે?
અમારે ટનાટન ચાલે છે. અમે જીએ છે અને આવઉ.
બરાબર. વરસાદ પોણી કેવું હૈ?
વરસાદ તો કઈ નહી આવ
નહી હયા?
ના.
બરાબર અમારે વરસાદ તો નહી.
હમ વરસાદ તો, હાલમાં જોય નથી ગણો. કાઠિયા કાઠિયાવાડ બાજુ હોય તો ભલે.
એ વાત થો. એમ દરિયા કિનારો આયો ને એટલે.
હમ્મ આ બાજુ તો નથી
ગરમી કેવી પડે.
ગરમી તો છેજ પંખા સીવધ રેવરાતું નહી.
હા ગરમી તો છે.
એસી કો આપડે છે નેને કે એસી હોય તો વડી એસીમાં રહીએ
એસી એ એસીમાં જ કેવું છે, હમ્મ ખોટું પાછી
તાર
એટલે બીજું કોઈ નહી.
હજ કોઈને દ જાવું છે થોડુંક ફરવા
કઈ બાજુ
ઓમ તો જાવાનું વિચાર છે, કાઠિયાવાડ હમો
કાઠિયાવાડમાં કઈ બાજુ
હમ્મ જાઉ છે રાજકોટ ને, સત્તાધારને,
બરાબર હમ્મ, ક્યારે જવું.
હ પછા બે ચાર દિવસમાં નીકળવાનું વિચાર છે.
પર વરસાદ નહીં અ મારી પાહે પૂછું પડે કોકને
વરસાદ તો હશે તો દેખા જાયેગા હ વરસાદ નને તો કઈ એવું હશે તો હાલ તો કોઈ એટલો બધો વરસ તો નહી એટલે વાંધો નહી. ઓછા વધતો હશે તો ચાલ્યા કરશે.
હ હ ચાલે
તમાર કોઈ નાબાન વિચાર હોય તો કોહો.
અમે આ વિધ્યા લઈ લ, વિધ્યાન લઈ લેવા ફરવા.
વિદ્યા ના આવુ હોયે લઈ જઈએ એને સ્કૂલ ચાલુ નહિ.
સ્કૂલ ચાલુ પ તો સાહેબ ને કે સાહેબ રજા આલો
હા હા ત્રણ ચાર દિવસ થાય કે પાંચ દિવસે થઈ જાય તો એવું નક્કી ના કહેવાય.
એ તો તોવાની ફર છે એ મા આવે.
એટલે એમ કે પોચ રજા પડે ને પોચ દિવસ થઈ તો એમ,
હા તો પઈ નઈ લઈ જાવી.
હમ્મ હવે એક બે દિવસનુ હોય બરાબર પછી લાગત પોચ દિ રજા પડી જાયલે
હા પૈસા વાપરા તો આવે તો નને પૈસા બઉ વાપરે‌.
હા
હ આ લઈ, નહી નહી આલા
ચાલ સે એસારું કોક લાવી દે છે તયાથી
ઓ રમેશ રમેકોડું લાવસોને
જે લાંબોયને જે લાબોય પૂછી લેવાનું શું લાબુ છે.
હા એને ડ્રેસ લાવો હોય કે સ્કૂલ બેગ લાવી હે
હા એને જે લાબવું હોય.
મારા વિશ્વા હારુ રમકડા લાવવાના હૈ.
એ એમ હા તેને હારું રમેકડા લાવી સે
હમ્મ શું લાબુ રમેકડામાં
રમેકડામા જેસીબી ગમે
જીસીબી લાબુ છે
હવે જેસેબી ખટારા
હમજી સી બી જો ને ટોલું ભરવા
જે સી બી ગોટી રમે જાય
બરાબર
કારણ નક્કી તો ફોને નાખ કરવા દો
બરો ભાઈ હવે આ થોડી છે ને એ હોય થાય એટલે મિલ દો
હોવે
એટલે હવારી કશું વસ્તુ કશું રાખવાય ને નહીં
ના એટલે પેલું એમાં શું થયું પેલું એ જે ઉપાડીને લઇ જશે એક બાર કીધું વાહ વાહ
હ હોવ
હા
હોવ
હા
નકી તો શું ગયા
બીજું સુખ શાંતિ હે
જવાનું તો એમ કે અમે ચાર જણ સ
કોણ કોણ
એક ભાઈ અમને તો બીજા કદાક તારે ભાભી ના આબુ હોય છે તો એમ કરી મલ ચાર જણા ન ગણતર મેલ્યું છે
ખાવા
હમ્મ હેતલ ના ઘેર રાખે કે અમારે ચાર પોચ દાડા રેવાનુંસ છોકરાને
હમ હમ
તો અંયાના છોકરા આપડા ત્યાં મૂકીને જાય છે કે ને
એમ
હા ઈ ચોકદાવુંય તો આપડે અહિયાયા મેલીને જાય છે એટલે આ હા તો આપડે ઈ પ્રમાણે કોક દાડો રાખા આપડે ચઈ ગ તો બે ત્રણ વખત લઈને ગયા
એમ
તાર તો ચાર પાંચ પાચ દાડા ફરી જ આવે તો હ આપડે તો હવે મુલા ચાર પો દાડાને અંદાજ છે પણ વળ કદાચ વહેલા મોડું થાય પટી જાય આવતા ના હતો
હ હ
હા હા ગાડી લઈને જાવું છે ઇકો ગા હું સ્પેશલ ગાડી કરવી છે ઈકો ગાડી લઇ જાવી છે ચારે ને તમે બે ચાર જણા તમે તો બે ચાર કે જે સો જણા
હમ
સાઢીસ બઉ ઉડાડી જો હ
હ હું છે કરું હોહી તો માથે માથ આવા જ આવેને એટલો બધો
હ ખૂબ પકડા એ
એનો માઢમાં મુું આ ક સેટીમ બેઠોહ
ઓહ લબું હોય તો તૈયાર થઇ જાજો
હ
તમારે બે જણા કોઈક ગ હોત તો વડ મલ ચાર અમે ને તો બે સો જણા થઈ જત
અમે ચાર જણા ખરા ને છોકરાને લઈને
હા લઈ રહો હડોદાર તમે શું કર તો અમારે કદાચ આ ગોઠવી નાખે હેડો છોકરા ને લઈ જા તમારે આવતા હોય તો તો હલ આપડે થઈ ર બધે સારું આપડે લેવ લઈ રહ્યો તો કશ
બીવરાવસે ને એવું કઈ રમકડા બમકડા કોઈ લેવા ને
હ માડ બઉ કૂટે છે જબ્બર કુટ
અવાજ વધારે અમારા ઘરમાં આવું
એ કમાડ આલુ કરી દે કરું ત્યાં
અને તો
ત્યાર નુ ખતરનાક કૂટે હૈ
જંમબર
આઈજો કે હજુ અબળાય છે ને એક જેવું
ના આવક બંધ કરી
એ તો હમણાં ફેર ખૂબ છે પંખા નું જ કો સિટર જ ના આવે પંખા બીજું તો તમે શું કરી શકો હળો
જઈ આઈએ ફરતા આઈએ ટાઈમ કાઢતા ઈ
હા કપડા લઈ રેવાના બધી જોડી
પ બેે જોડી ચાલશે
બે જોડ ને એક જોડ પહેરે એટલે ત્રણ જોડ હોય કે ને એટલે બીજી ચોક આડા અવળી ધોઈ નાખવાની ચોક રાત વાહોર અહયા જ રાત વાહોર ર અહયા
એ ચાલ
હા રાત ના જેે ને ચોક વોટર બોટલ ભાડે રાખીએ
બરાબર
એમાં પછી નાવું ને ધોવું ખાવું ને બધું કમ્પ્લીટ એને અ હોય જ ને
હું કઈ ની હ રાતે
એ તો હુકાઈ જાય રાતે હુકાઈ જાય બધે અયા પંખા પંખા ચાલુ હોય એટલે
પંખા હોગ
હ પંખા હો અહં હૂકવી દેવાના ચાલુ એટલે શું કઈ જાયને થોડું આઘા પાછું લાગે તો એ લઈને વડી ચોક બીજે રયા ગમે યા સુકવી દે હા અમે એની પેલા જ હા ડેરી લક્ઝરીમાં બે જોડ કપડા લઈ ગયા ત ખાલી બે જ જણ એક પહેરેલ ને એક પેલું જે પેલું પ્યારન પેલું હુકમ એમ કરીને અમે દસ દિવસ પ્રોગ્રામમાં હતો.
હ હો હ.
દહ દાડા નો
પણ જે જો આ હાઈવે ઉપર હોટલો આવે ને એ ઉભું રાખે. પછી ખાવા પીવાનું વાંધવાનું હોય એ તો પાા સાઠ જણા હોય એટલે બધાને રતા વાર થાય કે ને- - અને હાઈવે ઉપર તો મોટી કુંડી હોય કે ન- -
હો
કુંડી સ હોય ફેર બધ નાહવા ધોવાનું બે જાય ફટાફટ નાહવ ફટાફટ- - ઘોવુ.
તો હા
હ એલે ના કંપલેન્ટ- - થઈ રહેમ પાસે લક્ઝરી- - હ પડી હોય અહિયાં આડા વાળા દોયડા બોયડા ભજે ને હૂકવી દેવાના. જેમ કે રાત પાડું ર રહેવાનું હોય અહિયા- -
તો ચાલ હું- -
હા એટલે વે લાગે એ હું કઈ જાય. હા હા શીિયાળનું ઉછા હુંક આ તાર હૂકઈ.
હા ગરમી પડે.
ગરમી પડે એટલે અને પોળ તો કુંડી ન તમે જોઓ ને- -
ટાટું હેમ- -
માથે રેડ તો કાઠું પડે ઓમમ. ઠંડી ચઢી જાય એવું થઈ જાય- -
હા.
તોયને આવવું પડે શું કરે બાર જાય એટલે- -
બાર જાય.
હા પાછી જો એવા વાગડામ ચોકું પરતંડાજું જવું હોય તો બરાબર નાખે- - ચ સીટી બીટી વળી એ ડખા જ હોય- -
હ હાઈટ જણ ફેર- -
હા હ જણા ચાર પાંચ જ વેચે દવાનું- -
સવા.
લઈએ પ હલા જો છે
ફરવા તો ઘરની ગાડી હોય ને તોજ મજા આવે.
હા હા ઘરની ગાડી હોય ને લગ્ઝરી મો શિર્ડી પણ એ તો વાત એ તો ડેરી ની હતી. હતી એટલે ડેરીની ટુર હતી તણે એ તો લગભગ પંદર વીસ વર્ષ થઇ ગયા.
ઓ હો
પરધાર- - હા મજા આવીઈ ગતીીા ફરવાની ફરવાની બધી રીતે. કેમ કે બધા એક જેવા હતા કેને- - એક મજા આય જ ચમ રોયો?
શિ ખબર- -
હમ કઈ વાગ્યું કે હું પાસું. મારો બટોથીસાકાા ઉડાડી રહ્યો છે એમ? આજનો પ્રોગ્રામ કેન્સલ ના કરાવે તાર.
હા હો ને કયા દહ વ્હી પગડશે આપે- -
હ હ. અમારે તો હમણાં પમદાડ હતા કિષના મા અઢાર મિનિટ હે ગયું મારોર.
બધાને હમણાં એવું થાય વધારેડ હેડેડ કરે.
તારે બંધ જ ખાતું નહી જા હા એવુંય અને પેલા પૈસા ફેર આયાય હો.
હા. કાલ પંદરસો રૂપિયા. પણ પ હજાર મારા પાનસો. રૂપિયા તમારે લગભગ.
હા હા પોનસો મારા આયા. આનુ બિલ ખબે રખ ના હોય તોડડી આ.
ના ના હું રાતના કોઈ બાર વાજે જવાયા હતા.
ઓ હ રાતે મે એ રાતના જોયા તમે?
હમ.
ઉઠીને મે કીઘુ ચેટલા વાગયા તે. બાર વાજ્યા હતા. બાર વાજ્યા પાસે જોઈત તે. પૈસા તો હાજર થઇ જશે કોણ. હવે મેસે ઘડીકવામાં આવે ઘડીકવામાં આવે ઘડીક બંધ થઈ જાયડી. ફોમ કરમ કરશે.
તો પેલું થાતું નહી રેકોર્ડિંગ વાળું. રેકોર્ડિંગ કર્યું તમે એકે
મારે તો એ રીયુ આવતું જ નહીં.
મારે નહી આવશે એક બે વખત કોલ બાચી કરી દઈ. મને લાગે હવે આ આ હાનો દાળો જ છે. લગભગ બંધ થઈ જા
હ મે આ જા કીધું આ મારા પનારા હતા ને એમાં તેર કરેલા હતા ના ચઉદમોશે કોણ.
મારે બસજ ચોદ ને પંદર બે કરવાના છે..
હા હવે કિસનાન માં તો થતો જ નહી મારે કિસનાન બંધ રહે. શિક્ષણ એમ.
એ ને પતી ગયુ છે બને એટલે હોમે.
મારે એકસો નેએસી એવું કોકલાશી લાવે છે.
બરાબર.
હવેછી આનું લખેલું આવે છે મારું છે.
હા હા.
ઈ કે મારે આવે એવું એકસો એસી મિનિટ ન મારે. અત્યારે સમજાયો એકસો એસી મિનિટ એવું. હ ગી જેમ થાય એમ ખરું ગધા.